હલો.
હલો. કેમ છો?
બસ મજામાં. તમે કેમ છો? બોલો.
બસ-બસ એકદમ મજામાં છે જો. મે કીધું હું પેલા તમારી જોડે જરા વાત કરું, કંઈક વિચારતી તી બેઠા-બેઠા. તો મેં કીધું કે નવું કંઈક કામ ધંધો શરૂ કરવાની ઈચ્છા છે. તો મેં કીધું લાવ તમને પૂછું કે કાલના જમાનામાં હવે તો શું એટલું બધું ઓલું કહેવાય ને એ આઈ નું આવી ગયું છે. કે માણસોને એમ થાય છે કે આગળ જતા બધાની નોકરી, ધંધા એકદમ ખતરામાં આવી જશે. તો તમને શું લાગે છે કે નોકરી કરવી વધારે સારી છે? કે પછી ધંધો કરવો વધારે સારો છે?
અ જોવા સવાલ તો એકદમ છે ને અટપટો છે. કારણ કે બંને વસ્તુના પોતપોતાના ફાયદા છે. અને ગેરફાયદા છે. જો તમને એકદમ લાઈફમાં સ્ટેબિલિટી જોઈતી હોય કે ફિક્સ પગાર તમને ઈચ્છા હોય, કે ના આટલું તો મિનિમમ મળવું જ જોઈએ. પછી મારે આટલાની જરૂરિયાત છે તો પછી નોકરી જ સૌથી સારું ઓપ્શન છે. અને પણ હા એમાં પેલું ફિક્સ ટાઈમિંગ ને આપણેે કોઈ આપે કોઈને રિપોર્ટ આપવાનો કે બધું રે કે આપ કોઈ હાથ ની જે કામ કરવાનું છે, તો એ બધી તૈયારી પણ હોવી જોઈએ. કારણ કે અ નોકરી કરો ને એટલે અ સમજી લો ને કે તમે આમ બંધાઈ જાાવ કે થોડું ઘણું આપણેે લોકોના કેહેવા પ્રમાણે કરવું પડે તો એની પેલેથી આદત હોવી જોઈએ. જો આપણે સ્વતંત્ર કામ કરેલું હોય આપણેે આપડી રીતે જ કામ કરતા હોઈએ. તો એવા લોકો ને છે ને પછી આદત. ના હોય કે નોકરીમાં કોઈની અંડરમાં કામ કરવુ અ એક અલગ વસ્તુ છે. અને બિઝનેસમાં એવું છે, કે તમારે એને ઓછામાં ઓછા બેથરી ત્રણ વરસો આપો જ આપવા જ પડે સેટ થવા માટે કારણ કે કે એવું નથી કે તમે કોઈ નવો ધંધો ચાલુ કરી દીધો અને બે ત્રણ મહિનામાં તો એ સરસ સેટ થઈ જાય. કે પછી તરત તમને પૈસા એમાં તમને ફાયદો થવા માંડે તો ખુબ જ ધીરજ ન કામ છે એમાં થોડો ઘણો. તમને એક્સપીરિયન્સ પણ જોઈએ ધંધાનો કે તમે પાર્ટનરશિપમાં કરવો છે કે એકલા કરવો છે એ પણ બહુ અગત્યની વાત છે. અને એવું કેહેવાય ને કે ઉતાવળ ના થાય બિઝનેસમાં કારણ કે બે ત્રણ વર્ષ ધીમે ધીમે તમારું નામ થશે તમારે મહેનત એટલી કરવી પડશે અ તમારે એમાં થોડી ધીરજ રાખવી પડશે. અને ધીમે ધીમે તમારો ધંધો જે પણ તમે કરવાનો વિચારતા હોય. તો એમાં તમને સફળતા મળશે એટલે એ તમારા ઉપર છે. કે તમારે કઈ દિશામાં આગળ વધવું છે અને કઈ રીતે આગળ વધવું છે.
બરાબર બરાબર ના ના સાવ સાચી વાત કીધી તમે કે નોકરી કરવા માટે આપણે શું હોય કે ફિક્સ ટાઈમ ને બધું ફિક. હ એક વાત સાચી છે કે આટલું પગાર તો મળવાનું જ છે મહિનામાં. બરાબર છે પણ મેન શું છે વાત. કે નોકરી કરવા માટે શું છે કે આપણે કોઈકની અંડર કરીએ જેમ તમે કીધું કે કોઈક આપણને કામ આપે ને આપણને એને રિપોર્ટ કરવું જવાબ આપવા અને ક્યારેક. કઈક સાંભળવું બી પડે તો એ બધી તૈયારી હોવી જરૂરી છે એ વાત સાવ સાચી છે, તમારી પણ મને ક્યાંક ને ક્યાંક એવું લાગે છે કે જે પોતાનો ધંધો હોય. તો હા એ સો ટકા કે તમને એક જવાબદારી છે. હવે મેં જે વિચાર્યું છે કે મને છેને, એક સ્ટુડિયો ખોલવાની ઈચ્છા છે હમણાં પણ મને છેને, દર વખતે મને હવે આ મારા ફિલ્ડમાં લગભગ બાવીસ વરષ થયા. તો મને બધા એમ જ કે કે તમે દુકાન ખોલો ને તમે સેલૂન ખોલો તમે સ્ટુડિયો ખોલો. પણ મને હંમેશા જ એવું લાગે કે ના ના યાર. કોણ આટલું બધું જફા કરે કે રોજ જાઓ ને શટર ખોલો ને ક્યારેક મન હોય ક્યારે ન હોય હવે હું શું કરું છુ. હમણાં મારી શું પરિસ્થિતિ છે કે મને આજે કરવું હોય. તો બે દિવસ પહેલા મારી જે અપોઈન્ટમેન્ટ લીધેલી હોય જેની. મને એને લીધેલી હોય તો જ હું લઉં તો હું તો કોઈ નવું ફોન કરે તો હું ડાયરેક્ટ લેતી જ નથી. તો હું કહી દઉં કે, ના મને મન નથી આજે તો આજે હું નથી મારું પાર્લર ચાલુ નથી. પણ હા અગર એ એની સામે અગર મેં કોઈ સ્ટુડિયો ઓપન કર્યું હોય. એ મારું સેલોન હોત, તો મને જરૂરિયાત થી મતલબ કેહેવાય ને કે આમ કમ્પલસરી કે મને દુકાન તો ખોલવી જ પડશે એમ તો મને એવી કોઈ જવાબદારી મારા માથે કે મને આ કરવાનું જ છે આજેમ